કેમ છો?
મજામાં તમે કેમ છો?
અ બધું મજામાં
હા.
શું ચાલે છે?
એકદમ હારું જ ચાલે જ છે.
અ ઘરે ભડા કેમ છે.
બધા જ હારુ જ છે.
અ તમે ક્યાંથી ક્યાંથી છે?
અ મને ના તમારાથી પોલ્યુશન વિષમાં વાત કરવાનું છે, અને વિચાર વિમર્શ કરવાનું છે.
જી જી
જે આ પોલ્યુશન છે, ને
જી
આ પ્રદૂષણ એ પર્યાવરણમાં હાનિકારક પાદાર્થો જે છે, ગુમડાઓ, કચરો અથવા જીરી રસાયનો તમણાવાથી થતું પ્રદૂષણ છે. આજના સમયમાં પ્રદુષણ સતત વધી રહ્યું છે. જેના કારણે માનવ સ્વસ્થ્ય પ્રાડીઓ વનસ્પતિ અને જે છે, ને સમગ્ર પર્યાવરણ પર ગંભીર અસર થાય છે, પ્રદુષણ અમુકે કારણો જે છે, ને હા તને બતાવી દો મને
હ હ. આજને સમયને પ્રદૂષણ દુનિયાની મોટી સમસ્યા છે. સહી કહું છું હવા પાની અને જમીનનું પ્રદુષણ માનસ અને પ્રકૃતિ બને મતે નુકસાન કરે છે, ફેક ત્રનો ધુમડો વાહનો માથી નિકાલતો ધૂમડો પ્લાસ્ટિકનો વડો ઉપયોગ અને કચરો ખુલી જગે ફેંકવે તે પ્રદુષણ વળે છે.
હા.
પ્રદુષણના કરને હવે અશુદ્ધ બને છે. જેનાથી શ્વાસની બીમારીયા એલર્જી અને બીજલી ઘણી તકલીફો થાય શેક છે, પાણીનું પ્રદૂષણ તે મછલીઓ અને બીજલી જાવે જલેબીઓને પન અ નુકસાન થાય છે. વૃક્ષોને કપાણી પન પ્રદૂષણને વધારે છે.
હમ.
આપણે પ્રદુષણ ઓછે કરવે મતે વધુ વધુ વૃક્ષો રોપે જાય અ પ્લાસ્ટિકનુ ઓછો ઉપયોગ કરવો જ આવે પાણી અને બીજલી બચાવી જાવે અને ખચરો યોગ્ય જગ્યા નખવો જાવે
હા આ જે છે, ને પ્રદુષણના મુખ્ય કારણો આ છે. કે વસ્તી વધારો ઔદ્યોગિક વિકાસ વાહનોનો વધુ ઉપયોગ કરવો તેથી પર્યાવરણ નુકસાન થાય અને વન વિનાશ કચરાનો ખોટો નિકાસ રાસાયનિક ખાતરનો અને જંતુનાશકનો વધુ ઉપયોગ કરજો એટલા માટે જ આપણે જે પર્યાવરથી એમાં જ અ પ્રદુષણ થાય અને ખુલ્લામાં કચરો અથવા પાકના અવશેષ સળગવાવા અને આવાજોનું પ્રદુષણ જે છે, એ એના કારણે શહેરી કારણ અને બંધ કામ આ થઈ ગયું અને કુદરતી કારણોથી આ જે છે, ને આ કારણો જે આપડે પ્રદુષણ છે, ને થાય પોતાની ઈન્વાયરોમેન્ટમાં
હ પ્રદુષણના કારણે હવે શુદ્ધ અશુદ્ધ બને છે. જેનાથી શ્વાસની બીમારીયાં એલર્જી અને બી અણે બીજી ઘણી તકલીફો થાશી સાખે છે. પાણીનું પ્રદુષણને તે મછલીઆં અને બિજલી જાવાનું પંચના નુકસાન થાય છે. વૃક્ષો કે વૃક્ષોનિકા પાણી પણ પ્રદૂષણને વધારે છે. આપણે પ્રદુષણ ઓછો કરાવે મતે વધુ વૃક્ષો રોપે જ્યાં એ પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવો જાવે ઓર પાણી અને બિજલી મચાવી જોએ અને કચરો યોગ્ય જગ્યાઓ નખાવો જોઈ જે શક્ય હોય તો પ્લા પબલિક ટ્રાસપોર્ટ અથ જાવા સાયકલનો ઉપયોગ કરવો જોઈ જો દરેક ક વ્યક્તિ પોટાની જવેદારી સમજે અને પર્યાવરણીને સંભાલે રખે તો આપણે સ્વચ્છ તંદુરસ્તને સુંદર ભવિષ્ય બનાવી શકી
હા આજે છે. પ્રદુષણના કારણ આ છે, કે વસ્તી વધારો વસ્તી વધારો શું છે. વસ્તી જે છે, વધતી વસ્તીને કારડે રહેઠાળ વાહનો ઉદ્યોગો અને સંસાધનોનો વધુ ઉપયોગ થાય ને એટલા માટે પ્રદુષણ વધારે જ છે અને એના આગળથી બોલું હું તો ઔદ્યોગિક વિકાસ થઇ ગયું. જેના કારણે કારખાનાઓ માંથી જે નીકળતો ધુમાડો છે. ઝેરી વાયુ અને રસાયણયુક્ત ગંદુ પાડી હવા પાણી અને જમીનને જે પ્રદુષિત કરે છે, ને એટલા માટે પ્રદુષણ થાય આપડા અ એના આગળ જે છે, વાહનો વધુ ઉપયોગ કરજો એટલા માટે જ અ પ્રદૂષણ થાય જેમાં પેટ્રોલ આવે ડીઝલ અને ચાલતી વાહનો માંથી કાર્બન મોનો ઓક્સાઈડ જે છે ને એટલા માટે થાય અને જે એનાથી નીકળતા કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય ઝેરી વાયુ ને નીકળે છે જે વાયુ પ્રદુષણ મુખ્ય કારણ બની છે અને આગળની જે છે એ વન વિકાસ છે જેમાં વૃક્ષો નું અતિશય કપકામ થવાથી હવામાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે જ છે એને કાર્બન ડાયોક્સાઇડ પ્રમાણ વધે છે.
હા પણ વધુમાં આ પ્રદૂષણથી બચાવો ઉપાયો બી કરી છે. વધુમાં વધુ વૃક્ષો રોપવા જાયો. ઓર પ્લાસ્ટિક નો ઓછો ઉપયોગ કરવો જોઈ કચરો હંમેશા યો યોગ્ય જગાએ નખવો જોઈ. પાણી ની અને બીજલી નો બગાડ ના કરેવો કરવો જોએ. પબ્લિક ટ્રાન્સપોર્ટ સાયકીલ અથવા પછી ચા વા ચલાવવાનું વધુ અપનાવું જોએ ફેક્ટરી અને વાહણો માંથી નીકળતે ધુમાડાને ઓછો કરાવવો જોઈએ.
હા. જે છે ને આપડે એના જ કરતા થીજ કારણ છે અ જે છે આપણા રાસાયણિક ખાતરો થઈ ગયું અને જંતુનાશક બધુ ઉપયોગ થઈ ગયું જેમાં આવે છે કે ખેતીમાં વધુ પ્રમાણમાં રસાયણો વપરાવાથી જમીનની જે છે આપણે ફળદૂષળતા ઘટે જ છે અને પાણી પણ દૂષિત બને છે એના કરતા વધારે જે છે આ છે કે ખુલ્લામાં કચરો અ અથવા પાકના અવશેષ સળગમાંમાં આવે છે તેનાથી આપણેે ગુમાડો અને ઝેરી વાયુ ફેલાય છે જે હવામાં પ્રદુષણમાં વધારો કરે છે. અને જે છે આ અવાજનું જે છે આ બી આ પર્યાવરણનું કારણ બને છે. અ પ્રદુષણમાં પર્યાવરણમાં પ્રદુષણ ની કારળ આ જ બને છે આવાજ જે છે કે વાહનોની જે હોર્ન થઈ ગયું સાઉન્ડ સ્પીકર થઈ ગયું. ફેક્ટરીઓને અને બંધ કામ ના જે કામથી જે ધ્વનિ પ્રદુષણ વધે છે એટલા માટે થઈ ગયું અને આગળ જે છે શહેરી કારણ થઈ ગયું એના બંધ કામ સતત બંધ કામના કામતી ઘુડના કળો જે છે હવામાં ફેલાય છે જેના કારણે વાયુ પ્રદુષણ વધે છે.
પાણી અને વીજળીનો બરબાદ આ બગાડ ના કરવો જોઈએ. પબ્લિક ટ્રાન્સપોર્ટ સાયકલ અથવા પે ચલાવો વધુ અપનાવે છે. ના કચરો ખુલ્લી જગ્યા ના નળીઓમાં ના ફેંકવો જોઈએ. રિસાાઈકલિંગ અને યુ રિયુઝ ના પ્રોત્સાહન આપવું જોઈ ઓર આપ આસપસો ના પર્યાવરણ સ્વચ્છ કરવું જોઈએ લોકોમાં પ્રદુષણ વિશે જાગૃતિ ફેલાવી જોઈ તોય અ પર્યાવરણ નું અ રોક જ આવે. જો દરેક વ્યક્તિ આ જવેદા જવેબદારી સમજીીને આ ઉપાયો અપનાવે તો પ્રદૂષણ ઘણો ઓછો થાય શકે આ શેકે અને આપણું પર્યાવરણ સ્વચ્છ અને તંદુરસ્તી બની શકે
હા બીજ ઉત્પાદન અને ખનીજનો હ ઉંગળોનો ઉપયોગ જે છે કલો તો તેનાથી કોલસો પેટ્રોલિયમ અને કુદરતી ગેસ બાળીને વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે તેનાથી મોટી માત્રામાં કાર્બન ડાયોક્સાાઈડ અને અન્ય ઝેરી વાયુ હવામાં મળે છે અને જે છે વન આગ થઈ ગયું જેનાથી કુદરતી કારણો છે એના કારણે જે છે આપડા વાત વાતાવરણ જે છે પ્રદુષણ થાય જેમાં આવે છે જંગલમાં લાગતી આ જ્વાળામુખી વિસ્ફોટ અને જે ઘૂડની જો આંધીઓથી જે પણ પ્રદૂષણ થાય છે એના કારણે અને જોકે કુદરતી કારડો જે કરતા માનવ સર્જીત કાળો વધુ જવાબદાર એના પ્રદૂષણમાં વધુ જવાબદાર માનવ સર્જિત કાળો છે
જી જી મને માલીને આનંદ થયો મિલકર ખુશી હુઈ ઓર આભાર
હમ્મ આ છે ને જેમાં પર્યાવરણ છે પ્રત્યે જાગૃતિ નો આભાર છે જે ઘણા લોકો કચરો ગમે ત્યાં ફેંકે છે પ્લાસ્ટિક નો વધુ ઉપયોગ કરે છે અને પર્યાવરણની સુરક્ષા અંગે બેદલ કાર જે બેદખલકાર રહે છે આ પણ પ્રદૂષણ ના એક મહત્વનું કારણ છે અને જેનામાંફ નિષ્ફળ થાય ને નિષ્કર્ષ આ છે કે જે પ્રદૂષણ મુખ્ય કારણ માનવની જે છે ને બે દખરકારી અને કુદરતી નો નો અતિશય ઉપયોગ છે એમાં એ થાય કે જો આપડે વૃક્ષારોપણ કરીએ પ્લાસ્ટિક નો જે ઉપયોગ ઓછો કરીએ ને તો ત્યારે પ્રદુષણ જે છે ને કમ થાય જાય અને અ અત્યારે એના સિવાય જાહેર પરિવહન નો ઉપયોગ વધારી્યો કચરા યોગ્ય નિકાલ કર્યો અને જે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ બનાવ્યું તો પ્રદુષણ જે છે ઘડું ઓછું કરી શકાય છે
જી જી જી નવા આ મને મળીને આનંદ થયો શુભરાતરી
તમારા થી બી મને મળીને બહુ હારી લાગ્યું સારો દિવસ જાય તમારું